હાલો
હાલો
હા કેમ છો બેન તમે નહી નહી નહી મજામાં મજામાં શું છે
હા સુઈ તો નતા ગયા ને
નઈ નઈ નથી સુઈ ગયા અમારે છે ને તો આજે સાંજે છે ને તો ફિટનેસ કેમ છે. તો ચાર વાગે ત્યાં જવાનું છે.
તો મારા બચ્ચાઓને મુકવા માટે હા તો હું બધી દૂધ ને એ લોકોનુ નાસ્તો ને હું તૈયાર જ કરતી હતી ને
અ બસ આજે મેં એ ટોપિક પર વાત કરવા માટે જ ફોન કર્યો છે આપને. આપડે આજે આપડે રમત ગમત અને ફી ટનેસ વિશે વાત કરવાની છે કે આપણે આજની આ ફાસ્ટ લાઈફ માં આપણે આપણા શરીર કે ખેર લેવાનું ભૂલી ગયા છીએ પહેલાના જમાનામાં તો આપણે આઉટડોર ગેમ એટલી રમતા હતા કે આપણે ફિટનેસ કરવા જવાની કઈ જરૂર નથ થી પડતી ને એટલી રમતો પણ આપણે રમ્યા છીએ. અત્યારે અમુક રમતો ના નામ પણ આપણે છોકરાઓને કહીએ તો એ લોકોને સમ મમ્મી આ કે ત કેવી રમાતી હસેે. આવી ગેમ તો શરમ આવે આવી ગેમ રમાતી હશે આતો નાના છોકરાઓ રમે આ રમે આ લોકો જાણે મોબાઈલ ને એમાં રમતા થઈ ગયા એટલે આ બધી ગેમ એ લોકો અત્યારે ગન વાળી છે ફૂટબોલ વાળી એવી બધી ગેમો રમવી ગમે મોબાઈલમાં અને જે આઉટડોર ગેમ છે એ લોકોને ગમે જ નહી કે કોણ તડકામાં રમે માટીમાં કોણ રમે. એવું થઈ ગયું છે. એટલે આજે એના વિશે વાત કરી કે કઈ રમતો રમત આપણને સારી સારી ફી શરીર ને આપણને કસરત મળતી હોય છે.
હા બિલકુલ સાચી વાત છે તમને એની જ વાત કરું. કે મારી દીકરી છે ને મોટી તો કરાટી માં જાય છે. કરાટેમાં ત્યાં જાય ને પછી ત્યાં એક્સરસાાઈઝ નવું કરનું હોય ને તો અ સાયકલ ચલાવવાની રનિંગ કરવાની વેઇટ ઉચેક કરવા એ બધું હોય છે. તો મેંને એવું કીધું કે બેટા તુ ત્યાં જઈને સાયકલિંગ ને એઉ કરે તો તું ઘરેથી જ સાયકલિંગ જાય તો થોડું તારું વોર્મઅપ થઈ જાય. પણ એ લોકોને ઘરેથી સાયકલ લઈને જતા શરમ આવે છે કે નઈ મમ્મી મારી બધી ફ્રેન્ડ લોકો છે ને સ્કૂટર ને એ ઉ લઈને આવે એટલે હું સાયકલ લઈને નહી જોઉ. પણ ત્યાં પાછા જ ત્યાં ફિટનેસ માં જઈ અને લોકો અને સાયક્લિંગ ને બધું કમ્પલસરી કરો. હોય છે દસ દસ મિનિટ સુધી તો એ લોકો આપણી વાત જ નથી સમજતા હોતા. બીજું એક તમને વાત કરું અમારી ઘરની બાજુમાં છે ને એક બે છોકરીઓ ટ્વિન્સ છે. તો એની મમ્મી એટલી બધી હાઈજેનિક છે ને કે જરાક બી ઘરની બહાર જાય ને આવે ને એટલે તરત તેને નવડાવી દે અથવા તો સેનિટાઈઝર થી આખું બધું જ હાથ ને બધું ધોળાવડા આવે એને બધું કરે જરાક પણ ડસ્ટ ના લાગવા દે કપડાં તરત ધોવા નાખી દે. તો મેં કીધું કે ભાભી તમે આવું નહીં કરો તમે આવી રીતે છોકરાઓને જો બહાર ખુલ્લામાં રમવા દેેશો ને તો એ લોકોની યુમ્યુનિટી પાવર વધી જશે જેનાથી એ લોકો બીમાર નહી પડશે એમ. ઈ સમજતસ નથી જયારે આપણેે નાના હતા તો કેવું સ્કૂલ થી આવ્યા અને બેગ મૂકી દીધી ને હાથ પગ ધોઈ અથવા દૂધ બનાવું હોય થોડો નાસ્તો કરીને સીધના કોમનપટમાં જતા રહેતા હતા. અને એટલું બધું રમતા હતા એટલું બધું રમતા હતા ને હીંડું રમતા હતા સતુલુ રમતા હતા સોયાગોપ્વાનું રમતા હતા પછી ઉત્તરાયણ ની દોરી હોય તેવા પથ્થર બાંધીને કોઈ ઉપર તાર પર લટકાવવાનું પછી ગોળ ગોળ ફેરવવાનું ને પછી એને પકડવાનું. અરે અત્યારે યાદ કરું નો તો પણ મને એટલોું બધો આનંદ થાય છે ને કે આપણે આપણું બાળપણ એટલું સરસ કર
ને કે અ ઘરમાં ગમે તે વર્કલોડ હોય ને તો પણ હું થાકતી નથી કમર નથી દુખતું. પગ નથીતો બીમાર નથી અ શરદી ઉધરસતા હો તો સીઝન કદાચ બહુ બદલાઈ ગયું અને અચાનક ઠંડુ પાણી પીવાઈ ગયું હોય તો જ મને દુઃખી છે એટલે હેલ્થની સ્પોર્ટ્સના જીવનમાં રમતગમતની ખુબ જ અસર થાય છે અને એ સાથે મારે એ પણ કેવું છે કે આપણા માતા પિતા પણ એટલા સારા હતા કે આપણને બધું કરવામાં ના નહોતા પાડતા.
પહેલાના જમાનામાં આપણે માટીમાં રમતા હતા, વરસાદ આવે તો હોળી બનાવતા. કરતા બધું, અને અત્યારે આજના જ પેરેન્ટ્સ છે ને પોતાના છોકરાઓને માટીમાં જ હાથ ગંદા થ તો શું કરે છે ગાર્ડનમાં જાય પહેરીને જા, આપડે તો ખુલ્લા પગે રમતા માટીમાં જતા માટીમાં ઘર બનાવતા અને બધું કરતા, અને અત્યારે એ છોકરાઓને સ્કૂલોમાં માટીનું એવું એક ગ્રાઉન્ડ બનાવામાં આવે. નાનું, અને સ્પેશિયલ માટી કારણ કે હવે તો બધે રોડો થઈ ગયા સિમેન્ટ ના અને ડામન. તો માટી તમને રોડ ઉપર જોવા જ ના મળે, એટલે સ્પેશિયલ માટીનું એ મળે. એમને કે સ્પર્શ થાય માટી ન એના માટે સ્કૂલોમાં રીતનું ગ્રાઉન્ડ બનાવામાં આવે છે ને એક પ્રિયળ એવું રાખવામાં આવે છે, કે છોકરાઓ માટીમાં અડધો કલાક જેમ ફાવે એ રીતે રમે, અને એમને ખબર પડે કે આપણી ધરતી માતાની સ્પર્શ કેવો હોય છે. એના માટે. અને પેલા થપ્પો છે સતોડિું છે બેડમિન્ટન છે એ બધું રમતા કે એનાથી આપડે, સતુડી રમતા તો એટલે ફટાફટ દોડીને કરતા કે આપણેે પેલા ગોઠવી દઈએ આ કરી દઈએ, એટલે એ રીતે આખા શરીર વોર્મઅપ થઈ જતું, થપ્પો તો આપે ઉપરથી સંતાઈ ગયો ત્યાંથી જોઈએ કે આ બાજુ સોવા ગ તો ફટાફટ દોડીને, આપણી એનર્જી કે સીડી ઉપર હોય કે ગમે ત્યાં સંત ત્યાંથી દોડીને થપ્પો કરી દેતા અને આપણે આપડે જીતી જતા આપણા, એનો જ દા વારાફરથી આવતો આપણે એટલા ખુશતા કે આપણે એને, આખો દિવસે એને દાવ આપીએ છીએ એને જીતવા જ નથી દેતા એ, એનો પણ એક આનંદ આવતો હતો ને મજા આવતી હતી.
હા તમને મારી વાત કરું કે મારી હતી ને. તો અમારા ઘરમાં બહુ લોંગ ટાઈમ પછી છોકરી આવેલી એ. છોકરાઓ તો હતા પણ છોકરી ની હતી. તો એ લોકો બધા એટલું બધું હાઈજેનિક ને કે એને કે અને કસે, ઓડકવાના આખો દિવ રૂમાલ હાથમાં રાખીને બધું કરવા દે અમે જયારે એને, સ્કૂલમાં મૂકીને. તો સ્કૂલમાં જયક બી ડસ ને ઉ લાગતીને તરત એ બીમાર પડી જતી તો અમે ડોક્ટરને બતાયા તો ડોક્ટર એવું કધું કે ખુલ્લા મેદાનમાં રમવા દો છોડી દો ચપ્પલ નઈ પહેરાવાના. તો અમે શું કરીએ કે, અહીયાયા દરિયો છે ને તો દર મે લ જતા, ગંજી ટી શર્ટ પરાવીને મૂકી દેતા અને પગ થી ચપ્પલ કાઢ દેતા અને પછી પાણીમાં બેસી જતી માટી સાથે રમતી બધું જ કરતી, એ કર્યા પછી વરસ દોઢ વર્ષ એવરી સડેમાં લઈ જતા, વર્સ દોઢ વરસ સુધી એ બીમાર જ નહી પડીને આજની તારીખમાં પણ એ સ્ટ્રોંગ થઈ ગઈ છે, એટલે એ બધી વસ્તુ આપણા મા બાપ વગર પૈસે આપણને હ્યુમિનિટી પાવર વધાર્યો આપણને સ્ટ્રોંગ કર્યા એ બધી જ વસ્તુ બરાબર છે તમે અત્યારે જોજો કે આફ્ટર અને બિફોર ની જે લાઈફ છે ને પહેલાના જમાના ની અત્યારની, તો એ લોકો પેલા વગર પ પ્રેક્ટિકલ બધું આપણી સપાસ કરાવતા અને એ બધું એટલું બધું કામ હોય જે આપને લાઈફ ટમ સુધી કામ લાગે એમ, તો એ બધી વસ્તુ ખરેખર સારી છે. અ હું મારા ઘરમાં છે ને અ પાંચ બેન છે. તો અમેમે મોટી બેહેનને સિવાય અમે ચારે બેહેન હોકી રમતા હતા, તો મારી મમ્મી અમને એમ કે કે ભાઈ પૈસા ખર્ચીને કોઈ ગેમ નહી રમવાની તો હોકી અમને સ્કૂલ માંથી જ આપે એટલે અમે ત્યાં રમતા, પણ એ રમીને અમે એટલા બધા સ્ટ્રોંગ થઈ ગયલા પાવરફુલ થઈ ગયલા ચારે ચાર એટલી સારી બધી નેશનલો રોમાં એટલા બધા ગામ ફર્યા, વગર પૈસે વગર પૈસે એટલે ગવર્મેન્ટ પૈસા આપે ઘરમાંથી પૈસા નહી કાઢવાના. અને એ ફરી ફરીને અમે એટલા એક્ટિવને હોશિયાર થઈ ગયા, કે અમે અમને ક્યાંય પણ મોકલી અથવા અમે ક્યાય પણ જઈએ તો કોઈ પણ જગ્યાએ પાછા ના પડીએ અમે પહોંચી વળીએ. એટલે એ કોન્ફિડન્સ એ આત્મવિશ્વાસ એ આપણામાં, તાકાત ધા શક્તિ એ બધું જ આઉટડોર ગેમ કરવાથી જ આપણામાં આવે છે.
અને આપડે આઉટડોર ગેમ થી શું થે એકલા રેતા નથી આપડે કાયમ ગ્રુપમાં રેવાનું પંસદ કરી કે ગમે ત્યાં જઈએ તો પેલા ગ્રુપ બનાવીએ ના ઓળખતા હોય તો પણ આપણે ગ્રુપ બનાય લેતા હોય છે, અને આ બધી વસ્તુથી આપણા મનને શાંતિ મળે છે, અને એથી આપણા એક શરીર આપણું એકદમ ફિટ રહે છે, પહેલાના જમાનામાં તો જયારે શરૂઆતમાં બો બો જ ગરમી પડતી હોય ઉનાળા પછી અને જયારે ચોમાસા ની શરૂઆત થવાની હોય અને જયારે પહેલો વરસાદ આવે તો આપણે રાહ જોઈને બેઠા હોય કે આપણે ગરમી નીકળી હોય કે અળૈયો થયું હોય કે બધા એવું કેમ આ પહેલાના જમાનાના લોકો કે તમે પહેલા વરસાદમાં ના તો અળઈઓ મટી છે, અને અત્યારની જનરેશન કે એવું વિચારે છે. કે આ વરસાદ પેલો પડે એટલે કે બધેથી સફાઈ નુ સફાઈ થાય ને બધું પાણી ગંદુ ગંદુ આવે એટલે એ પાણી થી આપણને રોપ થાય એટલે પહેલા વરસાદમાં તો નાવું જ ના જોઈએ પહેલા વરસાદ પાણી બોવ જ ગંદુ હોય એટલે કે બીજો વરસાદ આવે ત્યારે નાવાનું અને આપડે બધા લોકો એવું કહેતા કે અળૈું થયું હોય તો આપડે પેલા વરસાદમાં નાઈએ તો એ મટી જાય છે ને શરૂઆત માટી ભીની થાય સરસ સુગંધ આવે એટલે એ બધી વસ્તુનો અહેસાસ આપણે લેવો ગમતો ને કરતોને આ લોકો તો છોકરાઓને ત્યાં સીડીમાં ઉભા હોયને ગાર્ડન માં વરસ સાદ પડતો હોય તો જોયા કરે કે કેવો વરસાદ પડે છે, પણ નાહવા નહી જવાનું બધા છોકરા એન્જોય કરતા હોય પેલા છોકરાઓ જીત ક મમ્મી પાંચિનિટ તો જવા દે મમ્મી પાચિનિટ ના બેટા માંદા પડી જવાઈ શરદી થઈ જાય આ પા ણી ગંદુ હોય સારું ના હોય પછી ફરી વરસાદ આવે ત્યારે નાહવા માટે જજે એમ
હા. એ વાત કીધ ને એટલે સાચી અમારા બિલ્ડિંગમાં પણ છે, ને વરસાદ આવે ને તો બધા છોકરાઓ ભે ગા મળીને બધાના ઘરે બોલાવવા જાય ને પછી ચાલો ચાલો વરસાદ પડ્યો નાવા મા એટલે કોઈ પેરન્ટ્સ નાની પાડે ને હું તો શું કરું કે મારા દીકરા દીકરી સાથે હું પણ પોતે નાવા જતી એટલે કોઈ પેરેન્ટસ એમના છોકરાઓને મોકલવું હોય ને નાહવા માટે તો ખચકાટ નહી કરતા કે હા આ આંટી છે ને તો સાચવશે છે, એમના છોકરાઓનો બી સાચવશે છે, અમારા છોકરાઓ ન બી સાચવશે છે, એ પછી ચાલુ વરસાદ હોય ને એ લોકો ફૂટબોલ રમે ને ખાબોચામાં પડી જાય પાણી ઉડે ને ભીના થાય માથું ભીનું થાય એટલો એન્જોય કરે મેં તો વિડીયો ઉતારીને મૂકી રાખેલો છે, કે એ લોકો જયારે જરાક મોટા થશે ને ત્યારે હું લોકોને બતાવીશ કે તમે નાના હતા ને ત્યારે કેટલો સરસ તમે લોકોએ એન્જોય કર્યો છે આ વરસાદનુ પાણી તો મેં ઘણી બધી જગ્યાએ ભી પીવામાં પણ પચવું પચી એવું છે. અ આપડે એનાથી હેરવોશ કરીએને તો કંડિશનર જેવા વાળ આપ થઈ જાય છે, એટલા સરસ વરસાદ નું પાણી હોય છે, અ મારી મમ્મી તો શું કરતી પેલા કે વરસાદ આવે ને તો ડોલ મૂકી દે ટેરેસ પરથી જે પાણી ભે ગુ થઈને જે જગ્યાએ પડતું હોય ને ત્યાં ડોલ મૂકી દે અને પછી એ વરસાદ બંધ થઈ જાય ને તો એ પાણી ઉકાળને પછી વાપરવામાં રાંધવામાં લેતા નાહવામાં લેતા અ પછી માથું ધોવામાં લેતા આવી રીતે ઘણી બધી જગ્યા એ પાણીનો ઉપયોગ કરતા કારણ કે એવું કે કે વરસાદનું પાણી પીવામાં પણ સારું અ વાપરવામાં પણ સારું ને નાહવામાં પણ પણ સારુ તો આપને એમ જ જો કુદરતી રીતે પાણી મળતું હોય તો સુ આપે ન લેવું જોઈએ બેન તમારી સાથે આ ટોપિક પર આજે વાત કરી વાત કરીને ખુબ જ મજા આવી
મને પણ કશું જાણવા મળ્યું થેન્કયુ.